હલો
હલો હા કેમ છો?
હા મજામાં અવાજ આવે છે ને બરાબર
હા હા કમ્પ્લીટ આવે છે વાત તો
હા સરસ સરસ કઈ નહી આ તો બેઠી થી. વિચાર આવતો હતો તો વિચાર્યું કે આપણા ઈન્ડિયામાં ફૂડમાં કેટલી વેરાયટી જોવા મળતી હોય છે.
હ જોને એમ તો ફૂડમાં તો ઘણી વેરાયટી હોય આમ ગળી હોય તીખું હોય અમુક ચટપટુંને એવી રીતે અમુક ગમે તે જે રીતે જે એરિયા ના જે લોકો હોય એમને જે રીતે ફાવતું હોય એવી રીતે અમુક માંસાહારી બી હોય અમુક શાકાહારી બી એવી રીતે ઘણા બધા રીતે હોય બધું પોત પોતાની રીતે
હા. અને ભારત માત્રમ વિવિધ ભાષાઓ ધર્મો અને સંસ્કૃત સંસ્કૃતિઓ નો દેશ નથી પરંતુ વિ વિવિધ સ્વાદોનો પણ દેશ છે દર સો, બસો, કિલોમીટરેએ ભાષા બદલાતી હોય, પહેરવેશ બદલાતો હોય અને સાથે ખાવાની જે રીત છે એ પણ બદલાતી જોવા મળતી હોય છે આપણને
હા, એ તો છે જ કે આમ કહીયે ને કે બાર ગામે બોલી બદલાય એમ એવું બી કહી શકાય કે થોડુંક બાર કે ગમે તે થોડોક પ્રદેશ છે એના પછી ખાવા પીવાની આમ થોડીક, થોડુંક બદલાય આમ ખાવા પીવાનું બી
હા, એ તો સાચી વાત છે અને આમ ભારત વિશ્વનો આમ એવો દેશમાંનો એક દેશ છે જ્યાં દરેક રાજ્યની પોતાની આગવી વાનગી છે અહીના આમ ખોરાકમાં સ્વાદ સુગંધ પોષણ અને પરંપરા નો સુંદર સમન્વય જોવા મળતો હોય છે મસાલા નો યોગ્ય ઉપયોગ ભારતીય ભોજન અને આમ વિશ્વભરમાં લો બનાવતો હોય છે, અને ભારતીય ભોજનમાં માત્ર સ્વાદ જ નહીં. પરંતુ પોષણનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે. દાળ અનાજ શાકભાજી દહીં છાસ. કઠોળ અને મસાલાઓનું સંતુલિત સંયોજન શરીરને જરૂરી પોષક તત્વો આપતું હોય છે.
હા એ તો તમે જે કીધું એ તો સાચું જ કીધું કે ભાઈ આપડે જે ભારત ન છે જે બધું મરી મસાલાને એ બધું. કે બીજે બહારના દેશમાં બી એક્સપોર્ટ થાય છે. ભારત જ પૂરું પડે છે બધું એ મોટા ભાગે, અને જો જોઈએ. તો બધી ભાતભાતની વાનગીઓ બી, ભારતમાં જ છે આમ. અને આમ જોઈએ આપડે અ જે મોસ્ટ જે ફેમસ વાનગીઓ છે તેમાં જ ટોપ ટેનમાં થ્રી ટુ ફોર જેવી તો ઈન્ડિયા નીચ છે આપડા. એટલે આમ સારી બાબત કેવાય.
હા એ તો સાચી છે વાત છે. અને ભારતના વિવિધ પ્રદેશોનો ખોરાક પણ અલગ અલગ છે જેમ કે આપડે ઉત્તર ભારતમાં જોઈએ. તો ઉત્તર ભારતમાં ઘઉ આધારિત ભોજન વધારે પ્રચલિત છે રોટલી. પરાઠા છોલે ભટુરે રાજમા ચાવલ. સરસો નું શાક અને મગઈ ન રોટલો પછી લસ્સી. એવી જ રીતે આપણે આમ દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં ચોખા ના આધારિત વધારે હોય. ડલી દોસા સાબારવળ, ઉત્તપમ રસ. મ પછી એવી જ રીતે પશ્ચિમ ભારતમાં જોવા જઈએ તો ગુજરાત ગુજરાતમાં તો આપણેે ઘણી જ વેરાયટી જોવા મળતી હોય છે. ઢોકળા, ખાંડવી, થેપલા, ઊંધિયું, ખાખરા, દાળ ટઢોકરી, ફાફડા, જલેબી, એવી રીતે આમ અલગ અલગ રાજ્ય. જેમાં અલગ અલગ વાનગીઓ જોવા મળતી હોય છે.
હા એટલે બધા ન સમન્વય રહેે કે આમું ગળી ઉ તીખું એવી રીતે. ધારો કે આપડે રાજસ્થાન જોઈએ તો રાજસ્થાનમાં ગેવર બી ફેમસ છે. અને દાલબટી ભી ફેમસ છે. એટલે આપડે કહીયે કે દાલ રાજસ્થાની લોકોને જોઈએ. કે દાલબાટી તો કે ના એવું નહી. કે ભાઈ તહી ઘેવર બી આમ ફેમસ છે તમે ખાવો તો તમને ખબર પડે કે ભાઈ ના કે ભાઈ વાત વસ્તુ સારી છે. બધી કે ભાઈ આ આપડે જઈએ તો કોલકતા એટલે કે બેંગાળમાં જયા તો ત્યાંના રસગુલ લાગ્યા. સાઉથમાં જઈએ તો એ તમે જે કીધું કે લ ડોઝા ત્યા બધું એ ઉત્પમ છે ઈદડા છે અને એ બધું આમ ખાવા તો બી આમ સારું લાગે પંજાબી ડીશકો કે પછી આપણેે કહીએ તમે કીધું એમ કે બીજા બધા ઉત્તર ભારતના એટલે આમા ખાણી પીણીમાં મજા આવે બધું કરીએ એટલે
હા અને ભારતમાં તો મસાલાનું પણ ઘણું મહત્વ છે આમ ભારતીય રસોઈમાં હળદર જીરું ધાણા એલચી લવિંગ તજમરી અને હિંગ જેવા મસાલાનોો ઉપયોગ થતો હોય છે અને આ મસાલા માત્ર સ્વાદ જ નથી વધા પરંતુ ઘણા આરોગ્ય લાભ પણ આપણને આપતા હોય છે આપણે હળદર લઈ લઈએ તો હળદર આપડે રો રોગ પ્ર્રતિકારક શક્તિ વધારતું હોય છે આદુ તો કે આદું પાચન આપણું સુધારે છે જીરું તો કે જીરું પાચન માટે લાભદાયક છે લસણ તો કે એ હૃદય ના સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી માનવામાં આવતું હોય છે
હા એ તો તમે વાત તો સાચી કીધી કે હળદર છે એ રોગ પ્રતિકારક શક્તિ બી વધારે છે અને તમે જો સુૂકી હળદર હોય તોને તમે સૂકી હળદર ના એટલે કે જે લીલી હળદર હોય એને તમે ચૂલામાં શું અ સુકવીને પછી જો ખાવ ને તમને કફ કે એવું કઈક શરદી જેવું હોય તો તમે ખાવ ને તો એનાથી તમને આરામથી મટી જાય કોઈ દવા કેે કશું લીધા વગે. એટલે આ બી વસ્તુ છે આનાથી ફાયદો.
હા અને ભારતમાં આમ બીજું તો જોવા જઈએ તો તહેવારો. તો કે તહેવારોમાં પણ પોતાની આમ વિશેષ વાનગીઓ હોય છે દિવાળી તો દિવાળીમાં. મીઠાઈ અને ફરસાણ આપડણે ખાતા હોઈએ ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી. પછી નવરાત્રીમાં ફરાળી વાનગીઓ હોય. પછી ઈદ લઈ લે તો ઈદ માં લોકો સેવૈયા અને બિરિયાની ખાતા હોય. ક્રિસમસમાં તો કેક ખાતા હોય. એવી રીતે આમ તહેવાર પ્રમાણે પણ ઘણી બધી અલગ અલગ વાનગીઓ જોવા મળતી હોય છે ભારત. બ.
હા એ તો ત મેં વાત સાચી કીધી કે બધું. આમ એટલે આમાં જોુવાના કે. જે તહેવાર છે અને જે ખાણી પીણી છે એમને સમન્વય થઈ જાય છે બેવ ભેગા થઈને. એટલે આ સારી બાબત તો કેવાયજ એમ આ બી.
હા. અને ભારતમાં આપણે સ્ટ્રીટ ફૂડ પણ વિશ્વભરમાં જાણીતું છે સૌથી. વધારે તો છોકરીઓને અને નાના બાળકો લઈ લો તો નાના બાળકોને ઘરણાઓને પણ. પાણીપુરી વધારે ગમે પછી ભેડ પુરી છે સેવ પુરી છે. કચોરી છે સમોસા છે ચાટ પાાવભાજી વડાપાવ. આ બધું પણ આમ સ્ટ્રીટ ફૂડ ભારતનુંું ઘણું વિશ્વભરમાં પ્રખ્યાત છે.
હા એ વાત તો તમે વાત સાચી કીધી કેજ કોને તમે કીધું એટલે. મને બી થયું કેારું મસ્ત ખાવામાં લી ગય હોયત અત્યારે આજ. તો મજા આવી જાય તો અને રવિવાર ના દિવસ છે તો પણ હવે.
હા હા.
નહી તાયો
હા. અને ભારતીય ખોરાક નું પણ આમ આયુર્વેદમાં ઘણું મહત્વ છે કે આયુર્વેદમાં આહારને આમ. ખૂબ મહત્વ. આપવામાં આવ્યું છે સાત્વિક આહાર રાજસિક આહાર અને તામસિક આહાર. આમ સાત્વિક આહાર શરીર અને મન બંને માટે લાભદાયક માનવામાં આવતું હોય છે.
હા એ છે.
હા અને આજના સમયમાં આપણેે જોવા જઈએ તો. ખ ખોરાકમાં પણ ઘણા પડકારો આજે ફાસ્ટ ફૂડ અને જંક. ફૂડનું પ્રમાણ ઘણું જ વધી રહય્યું છે. તેના કારણે આપણને ઘણા રોગોની પણ સમસ્યા થતી જોવા મળતી હોય છે. એટલે બને એટલું ઘરનું તાજું અને સંતુલિત ભોજન ખાવું વધુ મહત્વનું છે.
હા તમે કીધી એ વાત બી બરોબર કે પણ અત્યારમાં શું થઈ ગયું આપડે ખેડૂતો જે પેલા હતા એ આમ ઓર્ગેનિક ખેતી કરતા કે છાણીયું ખાતાને બધું. ઓર્ગેનિક વાપરતા પણ હવે બધા ખેડૂતો કે હવે જલ્દી જોઈએ છે પાક અને બગડવો બી ના જોઈએ. તો એ લોકો એ જમીનને નહી જોતા અને સીધું. રાસાયણિક કાતરને એવું બધું ઉપયોગ કરે. તો એના લીધે આપને સ્વાસ્થ્યને બી એવું થાય અને જો જો હમણાં ની. જે જનરેશન છે ને જે. આપડણે જોઈએ દસ થી પંદર વર્ષના છોકરાઓ કે છોકરીઓ. તેમના શરીર જો જો આમ. મોટા અને એમ એવા લાગશે ઉંમર કરતા વધારે ત્રણ ચાર વરષ એટલે કે એ બી ફરક આવે આપણા આહાર ના લીધે.
હા એ તો સાચી વાત છે. અને આજે તો આમ ભારતીય ભોજન વિશ્વના લગભગ દરેક જ મોટા દેશમાં લોક પ્રિય છે બટર ચિકન બિરિયાની ઢોસા સમોસા નાન પાલક પનીર અને ઢોકળા જેવી વાનગીઓ વિશ્વભરમાં પસંદ કરવામાં આવતી હોય છે અને ભારતીય મસાલ મસાલા અને પરંપરાગત રસોઈ એ ભારતને આમ વૈશ્વિક ઓળખ અપાવી છે
હા એ તો છે પણ તમે આ બધું બોલે આમમાં જલેબી તો ભૂલી જ ગયા કે ભાઈ આ તો હોવી જ જોઈએ
હા અને ભારતનો ખોરાક માત્ર સ્વાદની વાત નથી પરંતુ તે આપણા ઈતિહાસ સંસ્કૃતિ પરંપરા અને આરોગ્ય નું પણ પ્રતિબિંબ છે
હા એ તો છે જ કે ભાઈ આપડે જુના જમાના થી જ ચાલતું આવ્યુ છે કે આ વસ્તુ કે ખાઈએ હવે આપડણે આજુબાજુમાં જોઈએ તો તમે કહ કે ડાકોરના ગોટા તો કે એ અત્યારના નહી કે પેલા પેલેથી જ એતો બધું જ ચાલતું આવ્યું છે કે ભાઈ બાપાલાલ મંગ મગન લાલ ના ગોટા
હા એ તો ઘણા જ પ્રખ્યાત છે અને ભારત નો દરેક પ્રદેશ એક નવો સ્વાદ આપતું હોય છે પરંતુ દરેક સ્વાદમાં ભારતી ભારતીય સંસ્કૃતિ ની પણ સુગંધ સમાયેલી હોય છે સ્વસ્થ શરીર માટે સંતુલિત આહાર અને ખુશહાલ જીવન માટે ભારતીય સંસ્કૃતિ ખુબ જ જરૂરી છે
હા એ વાત તો તમે સાચી કીધી જો સંતુલિત આહાર ના લો તો પછી શરીર ને બધું આમ બગડે ને એવું થાય પછી સ્વાસ્થ્ય ને અસર પડે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે વાંધો નહી સારું સારું ચલો પછી કોક દિવસ વાત કરીશું આપણે કેમકે આ ટોપિક તો ઘણો લાંબો ચાલે એવો છે
હા હા ચોક્કસ હ